શું કરો છો
બસ કઈ નઈ હવે ખાવાનું શું બનાવાનું એને ડિસ્કશન ચાલે છે
હા એ નય આપડે ઘરે હોઈએ તો મમ્મી ને બહુ પૂછી પૂછીને બનાવે શું બનાવું
હા એ પઈ છેલ્લે એમને જે બનાવું હોય છે ને એ જ બનાવે છે
એ છે અરે મારા ઘરે તો એવું થાય ખબર મમ્મી એમ કે શું બનવું એટલે એ વતે મમ્મી જે બનાવો બનાવી દે ને
હમ્મ
પછી મમ્મી છે ને જે બનાવે ને બનાઇ દે પછી આપડે કે મે આ બનાવ્યું
હા અન પછી એ ટાઈમે હ કહી ના શકીએ કે હવે હું બાર થી લઈને જ ખાઈ લઈશ
પછી મમ્મી બગડે કે પૂછ્યું હતું ત્યારે તો એમ કીધું હતું કે જે બનાવું એ બનાવી દો
હા એજ
એ વરસાદ નું મોસમ હોય ને એટલે કઈક બહુ મજા આવે એમ.
હા. અરે અત્યારે આમ બસ ગરમ ગરમ નાસ્તો ને હોય ને મજા આવે.
વરસાદ માં સાચેમાં બહુ મજા આવે ગરમ ગરમ નાસ્તો અને મળી જાય ને તો. કાઈ ની જો હમણાં હવે ટીચર્સ ડે ને પણ આવશે.
હા એ હા. હવે કોલેજમાં એમ યાદ નથી રેતું કે ભાઈ કયા ડે આવી રહ્યા છે.
કે કોલેજમાં એટલી ઇફેક્ટ પડતી પણ નથી કે કયો ડે આવે. છેને મતલબ એટલી એક્સાાઈટમેન્ટ હોતી પણ નથી એટલે. બાય થઈ વે, સ્કૂલમાં હોય ને પહેલેથી પહેલેથી આમ પ્રિપરેશન ચાલુ થઈ જાય. અરે એજ કે ભાઈ મતલબ જો ઈફ અત્યારે આપણે સ્કૂલમાં હોત ને તો આપણેે ફિફ્ટીન ઓગસ્ટની પ્રિપરેશન ચાલુ થઈ ગયુ હોત. ક્લાસમાં આન તેન
હા હા.
એ બઉ મસ્ત મેમોરી સ્કૂલ માં લાઈક મને તો બઉ એવું હતું. તો ફિફ્ટીન ઓગસ્ટ પછી ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરીમાં પાર્ટિસિપેટ કરતી.
અચ્છા.
તમે ના કરતા?
ના મેં કોઈમાં પાર્ટિસિપેટ ના કરી.
એટલે કેમ ગમતો નહિ ડાન્સ?
ના એવું નથી મને ડાન્સ નો શોખ છે. બટ આમ કેવાય ને સ્ટેજ ફિયરને થોડું બધા ક્રાઉન્ડ ને ફેસ કરવું. મને થોડું
સ્ટેજ ફીયર તો મને બી બહુ હતો લાઈક પેલા તો કેવું નાના હતા ને તો એટલો બધો ફરક ના પડતો કે ગ્રુપ ડાન્સ છે ને તો એટલા બધા કોઈ ફોકસ ના થઈએ તમે. પછી આમ સ્ટેજ ફીઅર કે એવી વસ્તુ કે લાઈક નાના હોય ને ત્યારે ઓછો હોય પણ મોટા મોટા થઈ ને એટલે વધે કેમ કે આમ લોકોનું જજમેન્ટ ને આ કે શું કે છે આ તે. એ બધું વધારે માઇડમાં આવે નાના હોય ને એટલે આપણને ફરક ના પડતો હોય કોઈ ગમે તે કહી દે.
હમ્મ હવે હું કેવાય ને કે ભાઈ સ્કૂલ લાઈફમાં તમે ત્યારે એમ તે પાર્ટિસિપેટ કર્યો નથી હવે કોલેજ આવી ને તો હવે તો હા તો એમને ખબર જ હશે હવે કેવા હોય છે બધા સ્ટુડન્ટસ ને બધા હવે આજકાલ.
કોલેજમાં બહુ વધારે ફિયર થાય કે લાઈક શું કહેશે ને અને લોકો જજ કરે પણ છે એટલ.
હા એ આપડે પોતે ત્યાં ઊભા હોઈએ એ જગ્યા આપણને ખબર હોય છે લોકો કેવી રીતે વાત કરતા હોય છે.
હા. આમ પણ લોકોને કેવું હોય ખબર હે એમનો સારો જે હશે ને એની દેખાય પણ એની એક મિસ્ટેક હશે ને એને બહુ જ હાઈલાઈટ કરશે.
અલ્યા કેવાય છે ને આમ કે ભાઈ લોકો બોલ્યા રાખે ધ્યાન નહી આપવાનું બટ કોઈ વસ્તુ એવી બોલી જાય છે ને કે પહિ માઇડમાંથી નીળતી જ નથી હોતી.
એ તો આપણે ખાલી કહીએ છીએ કે ધ્યાન નહી આપવાનું પણ મતલબ ઠીક એ તમે રખો મૂડ બગડી જાય અને એના ઉપરજ પછી ઓવર થિંકિંગને બધું ચાલુ
હા.
મને સ્ટેજ પિહર કેવું નાની હતી ને ત્યારે મને બિલકુલ નોર્મલ લુક ડાન્સ મને પાર્ટી પાર્ટીસીપેટ કરું નાટકમાં પછી લાઈક એથી તો મને એવો શોખ હતો કે હું સ્પીચ આપું એન્કરિંગ કરો તો એ પણ મે કર્યો લાઈક એઈટ નાઇન્થ. ટેન્થમાં મને સ્પીચ મેં આપી મેં બહુ સારી સારી સ્પીચ પણ આપી પછી ખબર નહીં ઇલેવન્ન ટ્વેલ્થ મા મેં સ્કૂલ બદલી ને. એની પછી મને બહુ ફિયર આવ્યો. હવે મને અત્યારે કોઈ એવું કેમ કે તું સ્ટેજ પર ઉભે રન્સ સ્પીચ આપ તો હવે હું ના બોલું.
હા મતલબ આપડે છે ને એ મતલબ મોસફિયર માં આપણેે કેવા એમ ને કે ભાઈ સેટલ થઈ ગયા હતા એમ. કે ભાઈ તમે હા.
કન્ટિન્યુઅસ રીયું હોત તો મે બી હું આજે પણ આપી શકત પણ કેવું વચ્ચે બે ત્રણ ઈયર નો ગેપ આવી ગયો ને તો તમારે હવે ફિયર આઇજ જાય.
એ તો છે અને મીન્સ અત્યારે આપડે કોલેજમાં હોઈએ ને આપણને એવું વધારે એ થાય કે ભાઈ. સ્કૂલ કરતા કોલેજમાં છે લોકો બો વધારે જજ કરતા હોય છે.
હા, સ્કૂલમાં લાઈક તમને એમ જજ નહી પણ લોકો અલગ નજરથી જોતા કે ઓ ભાઈ એને સ્ટેજ ઉપર સ્પીચ આપી અને ડાન્સ કરીયો.
મતલબ મારા માટે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે મતલબ હું મતલબ મને સ્ટેજ ફિયર છે તો હું નથી કરી શકતો હું જયારે લોકોને જોઉં સ્ટેજ ઉપર સ્પીચ આપ ડાન્સ કરતા કોઈ પણ મલ પાર્ટિસિપેટ કરતા હોય તો મને એવું થાય કે, એમને પણ ક્યારે આવું. મતલબ ફીલ થતું હશે ને બટ એ લોકો સ્ટીલ ત્યાં એ કામ કરીને ઊભા છે ત્યાં તો મને એ મોટવેટ કરે.
હા, એજ પણ કોલેજમાં લોકો કેવું કરે ખબર મતલબમા ઓલ પણ. કોઈક આપડા જેવા પણ સારા હોય પણ અમુક લોકોનું કેવું કે મતલબ તમે સ્ટેજ ઉપર સ્પીચ આપું પેન આવ્યા ને તો જસ્ટ લાઈક ઓ ઓહ હો તમે સ્પીચ આપો છો, તમે આમ કરો છો, તેમ કરો છો, લાઈક તમને ટોન્ટ મારે માઈ મને એ જ એ સ્ટેજ ફિયર જો ઓફકોર્સ તમે સ્ટેજ ઉપર જાઓ ને એટલે. એટલા બધા લોકોને જોઈને તમારે હાર્ટબીટ ફાસ્ટ અને એના લીધે છે જ નોર્મલી કે તમે કંઈક તો મિસ્ટેક કરો જ.
હા, અ એ તો થાય.
તો મતલબ મને એક એક એવો કિસ્સો યાદ હ લાઈક. મેં ટેન્થમાં કે એમાં ફેરવેલ પર બહુ એવી સ્પીચ આપી હતી એક સારી. તો એ ઇવન મારા સ્કૂલના પ્રિન્સિપલને પણ એ સ્પીચ બહુ ગમી હતી પણ મારાથી એક ભૂલ થઈ ગઈ હતી કે સ્પીચ છેને આઈ ગેસ આફ્ટરમાં કે ઇવનિંગમાં હતી.
અચ્છા.
અચા. અને મતલબ મારું જય્યારે હતું ને ત્યારે મારા માઈન્ડમાં મેં જ્યારે સ્પીચ રેડી કરી કોર્સ હું જાતે તો ના કરું બધું રેડી કરવું પડે મારે કન્ટેન્ટને માટે ઇન્ટ્રોડક્શનમાંને એવું મારા માઇન્ડમાં આવવું નહીં પણ મેં જસ્ટ ક્રિટિંગ માટે ગુડ મોર્નિંગથી સ્પીચ લખેલી હતી.
હા.
તો મેં છેને જયારે સ્પીચ આપવા ગઈ નેતો બધાની ગીટીન્ગ... થી છેને ગુડ મોર્નિંગથી જ કર્યું મતલબ એ વખતે.. એવું મને યાદના આવ્યું કે ભાઈ અત્યારે ઇવનિંગ છે તો હું ઇવનિંગથી સ્ટાર્ટ કરું સ્પવીચ. આ બધું તે. તો એટલી ભૂલ મારાથી થઈ ગઈ ને તો મતલબ બીજા મને કોઈ ડી... ચાલશે પણ નથી કીધું કોઈએ મને મારી ભૂલ નથી ગણાઈવી. પણ મારા અમુક એવા ફ્રેન્ડ્સ હતાને જેનોટ ફ્રેન્ડ્સ લાઈઇક સ્નેક જેવા હતા ને તો સ્ટેજ ઉપરથી આયવીને તો જસ્ટ લાઈક એ લોકો કેવા માંડા કે ઓહો, સ્પીચ આયપી પણ છેને અત્યારે તો છેને ઇવનિંગ છે ગુડ મોર્નિંગ ના આવે આમ છે તેમ છે કેવા લાગ્યા તો મને એ વખતે એવું છે કે મે આટલી સારી સ્પીચ આપી એમાંથી તને કશું ના દેખાય ને મારું ગુડ મોર્નિંગને ગુડ ઇવનિંગ તને ઇફેક્ટ કરી ગયું.
હા એ છે. પણ એમ ફ્રી ટાઈમે પછી આપડે કઈ બોલવી પણ નહી શકતામ બઉુ બોલવું હોય છે. પણ એમ કેવાય છોડો એમ
એમના જોડે કોણ મૂડ ખરાબ કરે. એ જ મતલબ મેં એ વખતે મને એવું ફીલ થયું કે બધા લોકો સારાબી નથી હો ત અને મતલબ એને સ્પીચ આપવાનું કીધુંને લક ખબર નોર્મલ સ્કૂલમાં કરે બધાને કરીને કે ભાઈ કઈક બે શબ્દો બોલો ત્યારે ના ના કરતા જ તો પછી મેં એને મોઢા પર લઈ દીધું તું કે કેમ તમે તો બે શબ્દ બી ના બોલી શક્યા હું અડધો કલાક બોલી તો એમાં અમારી ખાલી કચ બોલેથીગ ગુડ મોર્નિંગને ગુડ ઈવનઇનગ.
હા, એ પણ છે.
પણ મને એવી એટલું તો મારી જોડે બેઝિક નોલેજ છે પણ એટલા ફિયરમાં આવી જ જાવ તમે કે ભાઈ તમારીથી કઈક નાની એવી મિસ્ટેક થઈ જાય.
અરે ના એ મતલબ શું કે એમ ટેન્શન હોય મતલબ આપડે ફિયર હોયને આપડે શું ક બ્લેન્ક થઈ જઈએ મલબ એક ટાઈમ માટે તો.
હા, એજ મતલબ થાય યાર પેલા તો સ્ટાર્ટિંગમાં જ મિસ્ટેક થ પછી તમે પાછું બોલવાની એક વાર ચાલુ કરજો ને પછી બહુ ઓછું થઈ જાય.
હા, ઈ તો છે. મતલબ ઉશેને એમ એક વાર આમ કેવાય ને કે ભાઈ કે તમે બોલવાનું સ્ટાર્ટ કરો ને તો પછી એના ઉપર ઉપર જ ફોકસ કરવાના આજુબાજુ લોકો ઉપર જોવાનું પણ નહી એટલે એ થોડું સેટલ થઈ
એજ પણ સ્ટેજ ઉપર થી નીચે ઉતરીએ ને એટલે આખો હાથ આમ ભાઈ ઓપરેટ થતો હોય મને પીર ખબર છે હાથ ને પ્રગામ લિટરલી વઇબ્રેટ થતા હોય.
હ, થતા હોય મતલબ મ બસ મને આજ વસ્તુ મને આજ ફિયર છે એક ત હું મતલબ કોઈમાં પાર્ટિસિપેટ પણ નથી કરતી.
હા એ છે પણ કરવો જોઈએ એકસ્પિયર નીકળી જાય એમ તમારી અંદરથી.
હા, હવે મને ઈચ્છા થાય છેકે હું પાર્ટિસિપેટ કરું બટ હવે હું એવી સિચ્યુએશન માં છું કે હું અહીંયા મતલબ રેગ્યુલર કોલેજ નહી જઈ શકું મતલબ મારું ઘર અહંયા નથી, તો મતલબ હું થોડો ટાઈમ પછી મતલબ જતી રહીશ.
એટલા મતલબ એવું હશે કે ઓફકોર્સ તમારે સી ઓ નો કોર્સ કરવો છે. તો એવું કે ભાઈ ક્લાસીસ જોઈન કરશો તો રેગ્યુલર કોલેજ નહીં થાય.
હા એજ.
તો પછી શું કહેવાય એ છે પણ કોલેજમાં કંઈ રોજરોજ તો ઇવેન્ટ થવાના નથી કોઈ સ્પેસિફિકલી થાય તો
હવે હા સ્પેસિફિકલીમાં એવું છે કે ભાઈ હવે શું કેહેવાય આપડે શું કેવાય ફેશર્સ ની પાર્ટી આવશે તો જેમ કે એવી રીતનું છે ત્યારે પાર્ટિસિપેટ કરી શકીએ. બટ મને એવું હતું કે ભાઈ હું કોઈ સ્પોર્ટ્સ મેન એનામ પાર્ટીસીપેટ કરું બટ એનામાં એવું છેને કે હું અત્યારે પાર્ટિસિપેટ કરું ને કે ધી એન્ડ સુધી મારે ત્યાં રહેવું પડે છે. એ કોલેજ લેવલ સુધીનું નથી એમ મારા ત્યાં.
અચ્છા બાકી લાઈક તમારા કોલેજમાં સ્પોર્ટ્સ વીક હશે ને? તો એમાં એવું હોય તમારે એ વીક પૂરતે તમે જે ગેમમાં પાર્ટિસિપેટ કર્યું હશે ને એટલા ટાઈમ માટે લેવાનું જ છે આમ નોટ સ્પોર્ટ્માં પણ સ્પોર્ટ વીક્સની અંદર એવું હોય છે મતલબ અમારા કોલેજમાં હતું કે સ્પોર્ટ વીક હોય ને એની અંદર કેવું કે તમે કોઈ બી ગેમ જીતી શકો ને તમે પોઈન્ટ ગેઈન કરી શકો.
ઓકે.
તો મે બી એવું હોય ને. તમારે સ્પોર્ટ વીક હોય તો એની અંદર એવું ના હોય કે તમારે રોજ રેવાનું એ વીક પૂરતા તમે જે ગેમમાં પાર્ટિસિપેટ કરો ને એની અંદર પ્રેઝન્ટ હોય ને તો ઘણું થય ગયું બીજા બધામાં પણ ના હોય તો ચાલે.
હા એ પણ છે પણ મને એમ એવું થાય કે
અરેન્જ કરે નોટ કેપ લે શું કેવા ફેકલ્ટી
અરે મતલબ આમ કેવાય કે ભાઈ આઈ થિંક શાયદ ક્લાસના મેન્ટર્સને થિંગ ડિસાઇડ કરતા હશે.
હા હા ચલો તો હવે બહુ વાત કરી લેજો હા બાય.
બાય.